હલો બસ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં મારો અવાજ રીતે આવી રહ્યો છે
હા તમારો અવાજ સરખી રીતે આવીયો છે મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા એકદમ સારી રીતે આવી રહ્યા છે બોલો શું કેવો છો તમે?
જય શ્રી કૃષ્ણ કેવું હાલે છે બધું તમારે ઘરે અને બધા સારા છે ને.
એકદમ સારા છે તમારે ત્યાં કેવા છે બધા.
અત્યારે હું તમને કહું ને તો ખુબ ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે અમારા ગામમાં અત્યારે ના છોકરાઓ જે બધા બાર દસ પાસ કર્યું છે. તેમ એના માટે વાલીઓ એમ જ વિચારે છે કે જો મારો છોકરો સાયન્સ લેશે. તો જ એ છોકરાની લાઈફ બનશે નહી તો લાઈફ નહી બને અને જો આવું જ મંતવ્ય ચાલતું રેસે વાલીઓમાં તો અત્યારના છોકરાઓ પછી સુસાઈડ તરફ જઈ રહ્યા છે તમે પણ જાણો છો અને હું પણ જા અત્યારના છોકરાઓ સોસાયટી તરફ ધ્યાન દોરી રહ્યા છે કારણ કે તેમને તેમને રીતે તેમની લાઈફ જીવવામાં દેવામાં નથી આવતી અત્યારે આપણે માનીએ છીએ કે ઘણા બધા છોકરાઓ વ્યસનમાં પડ્યા છે અને ઘણા બધા છોકરાઓ લવ લફડામાં પડ્યા છે. પરંતુ જે છોકરાઓ સારા છે અને ભણવા માંગે છે પોતાની રીતે તે તેમના વાલીઓ ભણવા નથી દેતા જેથી કરીને જો આપણે પણ જાણી છીએ કે તમે સ્પ્રિંગને જેટલી દબાવશો તેટલી તે વધારે ઉછાળશે તેમ જો તમે છોકરાને જેમ વધારે દબાણમાં રાખશો તેમ વધારે ઉછળશે તમારે તમારી છોકરા તરફ દેખરેખ રાખવી એ જરૂરી છે એ આપણે માનીએ છીએ પર તું તમે તમારા છોકરાના કરિયર સાથે જે રમો છો તે ના રમવું જોઈએ અત્યારે અમારે બાજુની વાત લઈ લઈએ તો હાલે હું તમને કહું તો એને સાયન્સ લેવડાવ્યું જબરજસ્તી એના પર્સન્ટેજ પણ એટલા નતા સારા તો એ જબ બરજસ્તી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકાવીને એને સાયન્સ લેવડાવ્યું અત્યારે એ પ્રાઇવેટ સ્કૂલમાં જાય તો છે પરંતુ એ જિંદા લાશ બનીને રે છે તેને ભણવા જવાની પણ કોઈ ઈચ્છા નથી તે મુર્દા હોય એમ ચાલતો ચાલતો જાય છે અને મુર્દા હોય એમ ચાલતા ચાલતા આવે છે તેનામાં કોઈ રમવાની અમારા જોડે રમવા પણ નથી આવતો તેને રમવા ની ઉત્તેજના પણ નથી રહી અને કોઈ ઉત્તેજના નહી ર તે પોતાને ઘર માં જ બંધ કરી રાખે છે. અમને તો કોઈક વાર એવું લાગે છે કે તે ખુબ મોઊટા ડિપ્રેશનમાં ચાલ્યો ગયો છે અમે તેને ખુબ સમજવા સમજાવવા માંગે છે કે ભાઈ એવું ના કર તો તે અમને એક જ વાત આવીને કહે છે કે મારા મમ્મ મમ્મી પપ્પા મને મારી વાત સાભળવા તૈયાર નથી મારે મમ્મીપ્પ પપ્પા મારું કોઈ સાંભળતા જ નથી તેઓ બસ પોતાનું જ કરવા માંગે છે.
હા તમારી વાત એકદમ સાચી છેકે હમણાં હમણાં હાલના વાલીઓને ફક્ત એવું જ લાગે છેકે જો એમનો છોકરો સાયન્સ લેશે તો જ આગળ વધી શકશે પણ એવું હોતું નથી હમણાં ઘણાં બધાં વિદ્યાર્થીઓ આર્ટસ અને કોમર્સ લે છે તેમાં ઘણાં બધાં આગળ વધી રહ્યા છે જેમ કે કોમર્સમાં આપડે સીએ તરફ આગળ વધી રહીએ છે. આર્ટ્સમાંથી આપણે શિક્ષકની લાઈનમાં આગળ વધી એવું બો ઘણી જગ્યાએ આપણે આર્ટસ અને કો કોમર્સમાં આગળ વધી રહીએ છે પણ એવા વાલી માનતા નથી કે એમનો વિદ્યાર્થી સાયન્સ લેશે તોજ તેમને સારી નોકરી મલશે અને તેઓ આગળ વધી શકશે પણ એવું નથી એ વાલી બિલકુલ માનતા નથી કે તેમનો છોકરો સાયન્સ લેશે તોજ એમના જીવનમાં આગળ વધી શકશે અને સારી નોકરી મલશે તો તેઓ સારો પગાર મળે. મેળવી શકશે અને સારી છોકરી મળી શ પણ એવું હો તુ નથી હમણાં હાલના આંકડા તમે જોઈ લેવોની કે સાયન્સમાં કે કેટલા જણા ફેલ થાય છે અને આર્ટસ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ પાસ થાય છે પરંતુ એવા બધા માનતા જ નથી વાલીઓ માનતા જ નથી કે આર્ટસ અને કોમર્સ બી લેવડાવવું જોઈએ પરંતુ એવા કોઈ વાલી માનતા નથી બધાને સાયન્સ તર ધકેલે છે તમે કીધું તે પ્રમાણે તે છો કરાને ઘરના સાયન્સમાં મોકલે છે પરંતુ તે છોકરાની. ઈચ્છા તો કોમર્સમાં જવાની છે પરંતુ તેમના વાલીઓએ તેમને પૂછ્યા વગર તેમનું એડમિશન કોમર્સને બદલે સાયન્સમાં કરાય દીધું હતું પણ એવું કરવું જોઈએ નથી વાલીઓ તેમને દબાણ પૂર્વક કેવા સાયન્સ લેવડાવે છે પરંતુ વિદ્યાર્થીઓને ગમતું નથી તેથી કરીને તેમને લા તમે કીધું તેમ પ્રમાણે લાશ માનીને જવું પડે છે અને મન વગર તેમને તે વિષય ભણવો પડે છે એ સારું નથી. પરંતુ વાલીઓએ એવું માનતા જ નથી કે તેમને આર્ટસ કે કોમર્સ. લેવડાવજે હવે કોમર્સમાં પણ કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે અને તેઓ પોતાનું કરિયર આગળ વધાવે છે પણ વાલીઓને ફક્ત એવું જ લાગે છેકે સાયન્સ પણ તેમના. છોકરાઓનું કરિયર બની શકે છે હમણાં હાલમાં તમે કીધું તે પ્રમાણે ઘણાં બધાં વિદ્યાર્થીઓ. સાયન્સ લેશે પણ તેઓ તેમાં કેટલી વાર ફેલ થાય છે અને પાસ પણ થતા નથી જેથી કરીને તેમણે ફેલ થવાનો. ભય રહી છે પરંતુ વાલીઓએ માનતા નથી અને તેમને સાયન્સ તરફ જ દોડાવે છે. તમારે શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે. એકદમ મતલબ એકદમ સાચી છે. જો છોકરું કોમર્સ લેવા માંગે છે અને પોતાની ફિલ્ડમાં આગળ વધવા માંગે છે તો આપણે જોઈએ છીએ કે ઘણાં બધાં બિઝનેસમેનો જે મોટા મોટા પૈસાદાર છે. અને કરોડોમાં રમે છે. તેઓ કોમર્સના જ વિદ્યાર્થી હતા. તુયે નતો સાયન્સ લીધું નતો કોઈ બીજો સબ્જેક્ટ લીધો અત્યારે તમે જો તો અમારા ધરમપુરની જ વાત કરીએ અમારા બાજુનું ગામ છે ત્યાં એક છોકરો છે. જેને બીએ પાસ કર્યું છે અને તે બીએ પાસ કરીને તેને તેમાં બિઝનેસ વાળી લાઈન લીધી હતી. જેથી કરને તે અત્યારે બીએ કપડાં વાલાની દુકાન ખોલીને બેઠો છે અને તેની દુકાન જે જોર પર ધંધો પકડ્યો છે. તે દિવસના એક દિવસના તેને બે થી ત્રણ હજાર રૂપિયાની તેની કમાણી છે. જેથી કરને આપણે જોવા જઈએ તો બે થી ત્રણ હજાર મતલબ તેનો મહિનાનો ઓવરટર્ન થાય છે નેવું હજાર. અને નેવું હજાર રૂપિયા જે અત્યારે જોઈએ તો સાયન્સ ભનીને જે છોકરા એન્જિનિયર બનીને જે સરકારી નોકરી કરી રહ્યા છેને તેમનો પણ એટલો પગાર નથી હોતો તો હું એજ માનું છું કે બિઝનસ. કરો તોય આ કોમર્સ લાઈન પકડીને તમે જો બિઝનેસ કરો તો એકદમ માસ્ટર માઈન્ડ છે અને ખૂબ સારું છે. તમે જેમ કીધું કે ઘણાં બધાં છોકરા તો ફેલ થઈ રહ્યા છે તો તેઓ સમાજના ભયને કારણે તેઓ સુસાઈડ કરે છે તેઓને એમ થાય છેકે હવે અત્યારે હું ફેલ થઈ ગયો છું મારા પા કરિયરનો કોઈ ઓપ્શન નથી હું સમાજને શું મોઢું બતાવીશ હું ઘરનાને મોઢું બતાવીશ હું ઘરનાને શું કહીશ તેઓ ખૂબ ઘણાં વિચારોમાં રહે છે અને તેઓ પોતાની જાતને બેદરકાર માની ને તેઓ સુસાઈડ કરી લે છે અને સુસાઈડ કરી લે છે છે તો તેઓના તેના ઘરના દુઃખ થાય જ છે પરંતુ તેમના અને સગાવાળલાને પણ ખુબ નુકસાન થાય છે કે ખુબ સારો દીકરો હતો તેણે આપણે સાયન્સ નો લેવડાતો તે આવુ ના કરત પણ ઘરના એ પહેલાથી કેને સાયન્સ લે ડાવું જોઈએ જેથી કરીને તે આ પગલા તરફ વધે જ નહીં જો તે છોકરું આર્ટસ લેવા માંગતું હોય જો તેમનો છોકરો કોમર્સ લેવા માંગતોું હોય તો તેમને તે લેવડાવ દેવો જોઈ તમાર શું માનવ છે ત બાબત
કરવાની નોબત આવી જાય છે પછી તે વાલીઓને અહેસાસ થાય છે કે આપડણે એવું કરવું જોઈતું ન હતું પરંતુ હમણાં વાલીઓ ફક્ત સાયન્સમાં આગળ વધારવાનું કરિયર શોધી રહ્યા છે એવું કરવું જોઈએ કઈ નઈ તેમનો છોકરો જો આર્ટસ લેવા માંગતો હોય તો તેમને આર્ટસ લેવડાવવું જોઈ કોમર્સ લેવા માંગતો હોય તો કોમર્સ પણ લેવડાવું જોઈ કે તેની ફિલ્ડમાંથી તેઓ થોડું આગળ વધી શકે અને તે પોતાનું કરર સારી રીતે જીવી શક અમના ઘણા બધા બિઝનેસ એમાં તમે જોયા જોયા હસે તે ફક્ત કોમર્સ લાઈન પકડી નઈને એટલા બધા ઉપર આવ્યા અને ઘણા બધા લોકો આર્ટસ માંથી જ ઘણું બધું એવું કરિયર બનાવ્યું છે એવું વાલીઓ માનતા જ નથી પરંતુ એવું હોય છે પર તેઓ એવું કરી શકતા છે તેથી કરીને આપણે કોમર્સ આર્ટસ એવું બધું લેવું જોઈએ પરંતુ હમણા વિદ્યાર્થીઓ ફક્ત સાયન્સ પાછળ જ દોડી રહ્યા છે જેથી કરીને સાયન્સ માં ફેલ થવાનો આંકડો પણ વધી રહ્યો છે જેથી કરીને હમણાં આર્ટસ અને કોમર્સમાં પાસ થવાનો આંકડો ખુબ ઊંચો જોઈ રહ્યા છે તેવા શું કહો ઔ શધમ
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જુઓ તો જે બધા પુસ્તક લખ્યા છે બધા લેખક લકો છે તે બધા આર્ટ ફિલ્ છે છે સાયન્સ ફિલ્ડના એવું નથી કે નથી પરંતુ ખૂબ ઓછા પ્રમાણમાં છે અને આર્ટ આર્ટ્સ ના ખુબ ઘણા છે તમે જોઓ મોટા મોટા જે કવિઓ થઈ ગયા છે તેઓ બધા આર્ટસ ના છે જેમને ગ્રંથો લખ્યા છે તેઓ આર્ટસના છે તો બધા આર્ટસ ના છે અને કોમર્સ ના છે અને સાયન્સ ના પણ છે પરંતુ સાયન્સનું પ્રમાણ ખુબ ઘટી રહ્યું છે અત્યારે જેમ તમે કહ્યું તેમ અમારે જે બાજુની સ્કુલ છે ત્યાં આંકડો ખુબ જ ઓછો છે પાસ થવાનો પાસિંગ રેશિયો સો ટકામાંથી અત્યારે ખાલી સાયસ નો પિસ્તાલીસ ટકા છે અને આપણે કોમર્સ નું જોવા જઈએ તો કોમર્સ નું અઠ્ઠાણું ટકા રિઝલ્ટ આવ્યું છે અને આઠસો નવ્વાણું ટકા રિઝલ્ટ આવ્યું છે તો તમે તેના પરથી ધારી શકો છો કે આર્ટસ અને કોમર્સ નું રિઝલ્ટ આટલું સારું આવી રહ્યું છે અને સાયન્સ નથી આવી્યું અને અત્યારના જે બધા છે તેઓ સાયન્સ નું રિઝલ્ટ ઓછાવા પાસે ટીચરોને ડોશી દોષી ઠેરા આવે છે પરંતુ ટીચરો દોષી નથી આમાં વાંક વાલીઓનો અને વિદ્યાર્થીઓનો છે વિદ્યાર્થીઓ વાંચતા જ નથી તેમને આ બાબતે રસ જ નથી સાયન્સ માં તો તેઓ સી રીતે વાચશે અને સી રીતે પાસ થશે અને જો તેઓ વાંચે સેજ નહી તો તેઓનો પાસિંગ રેશિયો ઘટવાનો જ છે તેમાં શિક્ષકોનો કોઈ દોષ નથી શિક્ષકોને દોષિત ઠરાવી ને આપણે કોઈ ફાયદો નથી તમાર શું માનવું છે આ બાબતે
હા એકદમ સાચી વાત છે હવે જુઓ ને તેમને રસોઈ ન હો રસો જ ન હોય તો વાંચવાવામાં એમાં પછી કેવી રીતે તેઓ આગળ વધી શકે હવે તેમની ફિલ્ડ જ અલગ હોય અને તેમને અલગ ફિલ્ડમાં જોવું હોય તેમાં એ લોકોને ઇન્ટરેસ્ટ રહેતો નથી જેથી કરીને તેઓને વાંચવામાં પણ રસ આવતો નથી થી કરીને તેમને વાંચવામાં ઇન્ટરેસ્ટ આવે નહીં તો તેઓ કેટલું વાંચે પણ તેમાં કહી તેમની યાદ રહેતું તનથી અને જેથી કરીને તેમણે પરીક્ષામાં પણ એટલું કઈ લખાણ હોતું નથી જેથી કરીને તે ફેલ થાય છે અને પછી તેમનું કારણ શિક્ષકોને ઠેરાવવામાં આવે છે પણ એવું હોતું નથી તેમનું કારણ વાલીઓ હોય છે કે જે તેમની મનપસંદ ફિલ્ડમાં જવા દેવામાં ઇન્ટરેસ્ટ ધરાવતા ન હોય અને સાયન્સમાં તકલી દે છે જેથી કરીને તેઓને મન મારીને તે વિષયમાં વાંચવું પડે છે પણ તેમનું મન તે લાગતું નથી જેથી કરીને તેમને વાંચવામાં પણ રસ હોતો નથી જો તે તો બેસે છે પણ માન કાઢીને વેચે છે જેથી કરીને તેમને કઈ પણ એવું ચાર થી પાંચ કલાક વાંચતા હોઈએ છી તો પણ તેમને વાંચતા હોયછેતોપણ બિલકુલ કઈ યાદ રહેતું નથી આપણે જો તેમને બે કલાક વાંચવા બેહાડીએ છીએ તો પણ તેમને દસ મિનિટ પછી તોપણ તેમને દશ મિનિટ પછી પૂછીએીએ કે આમાં શું આવે તો તને બિલકુલ આવડતું નથી કેમ કે તેવો મન મારી ને વાંચવા બેસે છે જેથી કરી ને તેમને એવું બધું કરવું જોઈએ નહી તેમને મનપસંદ ફિલ્મ આગળ આપડણે જો મોકલાવીએ છએ તો તેમને ઇન્ટરેસ્ટ થી તેઓ વાંચે છે જેથી કરીને તેમને આપણે જો એક જ કલાક ભી વાંચવા બેસાડીએ છે તો તેમને ઘણું સારું યાદ રહી જાય છે અને તે પરીક્ષામાં સારા મેળવી શકે છે જેથી કરીને તેઓ સારી કોલેજ છે કે પછી જે કોઈ આગળ વધવું છે તેમાં એમને સારી રીતે એડમિશન પણ મળી શકે છે એવું જેથી કરીને તેમાં સારી રીતે તે આગળ વધી શકે છે પણ એવું વાલી બિલકુલ માનતા નથી અને સાયન્સ તરફ દોડાવી રહ્યા છે જેથી કરીને તેમનું બાળક પણ પાછળ થઈ રહ્યું છે અને તેમને ફેલ થવાનો ભય પણ વધી રહ્યો છે જેથી કરીને હાલમાં સાયન્સ નું પ્રમાણ તમે કીધું તેમ બિલકુલ પિસ્તાલીસ ટકા થઈ ગયું છે અને આર્ટ અને કોમર્સનું પ્રમાણ અઠ્ઠણ નવ્વાણું ટકા આગળ વધી રહ્યું છે જેમનું કારણ આ વાલીજ છે કે તેઓ સાયન્સ તરફ વિદ્યાર્થીઓને મોકલી દે છે પરંતુ તેમનું મન બિલકુલ હોતું નથી જેથી કરીને તે ફેલ થાય છે અને ટકાવારી રસો પાસ થવાનો ખુબ ઓછો થઈ રહ્યો છે જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓ સાયન્સમાં જઈ બિલકુલ વાચતા નથી અને તે ફેલ થવાનો ભયની તરફ આગળ વધી રહ્યા છે જેથી કરીને તેઓ ઘણા વિદ્યાર્થીઓ ફેલ પણ થઈ રહ્યા છે ચાલો આપડે પછી તેના પર વધુ વાતચીત કરીશું
પાાચલ